હાલો
શુ કરે છે હાલો બોલો
કેમ છો મજામાં.
મજામાં.
કેવું ચાલે વરસાદ પાણી
વરસાદ પાણી છે બે દિવસથી
હા
તમારે શું કે વરસાદ પાણી?
ગ્રીસ છે તો તો એમાં શું છે. પૈસા મળે વાત કરીએ તો શું વાત શું કયો શું
કેવું ચાલે તમારા લોકોને.
કઈ નહી બસ હમણાં તો ભણવાનું ચાલે છે બીએસસી ને એમ એને પોલિટિકલ સાયન્સ ને એવું બધી આફ્ટર શું કેહેવાય આપડે પોલસીને એવું બધ
હ એડમિશન ચાલુ હ પૂરા થઈ ગયા હે.
એડમિશન હમણાં ચાલુ થયા છે પાછા બીજો જીકાસ નો ત્રીજો રાઉન્ડ હમણાં પાછો ચાલુ થશે.
ઓ એવું.
હા
બાકી બાકી વરસાદ ને પાણી તમારે કેવા હ
વરસાદ અત્યારે છે થોડો ઘણો
વાંધો નઈ. અમારે પણ થોડું.
વરસાદ અત્યારે થોડો ઘણો છે બાકી તો વરસાદ છે નહી.
હોય એવું. અમારે તો વરસાદે ભૂકા કાઢીનેખા હેં.
હા
કરી-કરી બે ત્રણ દિવસમાં સત્તર અઢાર ઇંચ વરસાદ વરસી ગયો છે.
એ કઈ બાજુ જુનાગઢ બાજુ?
જૂનાગઢ
હ
કેડ વિસ્તાર
હા હ જો ઓલું આવ્યો આજે કે શું કેવાય કે આવું આ આપડે ગુજરાત માં હે, ને હમણાં આંતકીય બહુ સંગઠન હતા ને સક્રિ થઈ ગયા છે, તો હમણાં હમણાં કેટલા તેર જણા અને ગુજરાત પોલીસે પકડીયા.
ઓ સારું કેવાય.
આપડું દેશનું પેલું સ્વદેશી રોકેટ વિક્રમ એલ વન પણ સફર થઈ ગયું.
ઓ એવું!
કેટલા વાગે ઉઠ્યા હતા સવારે?
સવારે બે વાગ્યે.
બે વાગે સવારે બે વાગે નઈ બપોરે બે વાગે કેવાય.
હા બપોરે બે વાગે.
હા તો બ્રસ મર્સ કરીને નાસ્તો વાસ્તો કરી રો કે હજી એમ જ છે?
નાશ ન કયો
તો લુખ્યસ થઈ ગયા હમણાં હઉ.
રૂપિયાનાથ નથ ને તો વાંધો ઇ હે.
રૂપિયા તો રૂપિયા તો કોઈ પાસે સે, જ નહી એ હું કરીએ રૂપિયા નું.
તો પછી રૂપિયા વગર કંઈ હાલ ની.
હા.
રૂપિયા તો જોઈએ ને ક્યાંકથી.
એ તો વાત સે, હવે એ તો પેલા અત્યારે વારી બઉુ વધી ગઈ ને પેલા તો આાલ તો કે રૂપિયા નો હોય તો થઈ જત બધી
હમ એતો બે દિવસ ભૂખાય ર એટલે થઇ જયા હે.
હમ.
હું અલે બાકી
કઈ નથી હાલતું જો હમણાં પણ હાલે. સરાર પટેલ ડીપાર્ટમેન્ટ બ
હા. નીટનું રિઝલ્ટ આવ્યું હવે હમણાં.
બજી નેટ ય કેટલા સાતસો પંદર શું કે કે સાતસો માંથી સાતસો પંદર વાડ ઉપર લે
પંજાબી ન ક્યાંક ન હૈ ને.
હા હરિયાણા
હરિયાણાનો
હા. આપડ ગુજરાતમાં હાથ સો માંથી ટોપ ફોર છે, ગુજરાત ના
ઓહો.
હા એમાં પછી ટોપ ટેન માં ઇલેવન વાળા તો પાંચ દસ મિનિટ સુધી હોય.
વાત મોસ હ
કેમ છો બાકી મજામાં
હા
હા હ લ બાકી ખેતી પ બેતી-
બધું સારું વા તમારે શું કે વરસાદ પાણી તમારે બધું વવાઈ ગયું?
અત્યારે મગફળીનું વાવેતર કર્યું છે
હા તો નાસ્તો બાસ્તો કરી એયવા તમે
ક્યાર ન હું તો સવારે દસ વાગ્યા નો ઉયઠો
ઓહો કેવું આલે બાકીન
બસ મજા અત્યારે જો મસ્ત વરસાદ આવે તો હમણાં જવું છે બાર ચા બાપીવા-
ગાઠિયા બાાઠિયા ખાવા જવા કે-
એ તો રાતે જાયએ તો થાય અત્યારે ના મજા આવે અત્યારે તો નાસ્તો મેં કરી લીધો
હો બાકી વરસાદના ગાંઠિયા માઠિયા ખાવા જવાય
હા એઈ છે હમણાં આવશે નવરાત્રી ને ગણેશ ચતુર્થી ને બધું નવરાત્રીમાં દસ છે ત્યારે પાસ બાસ લીધા વગર ના મજા કરવાની ગણેશ ચતુર્થીમાં ગણેશ નું આયોજન આપડે હોસ્ટેલમાં કરવાનું છે નનેહરુ હોસ્ટેલમાં બધા પાસેથી બસો બસો રૂપિયા લેવા અને મસ્ત આયોજન કરવાનું છે કેમ કે કાર્ય કરતા હું જ છું એટલે થોડુંક આયોજન વધારે હારું કરવાનો પ્રયત્ન કરીશ તો સહયોગ આપવા નમ્ર વિનંતી તમને
આપી દેેશો આપી દેશ એમાં હોય હું સહયોગ તમને
એટલે જ ને આપડે આ વખતે બોલ વખતે દોઢસો દોઢસો લીધા હતા આ વખતે કઈક બસો બસો કરીશો
મોંઘવારી વધી ને એટલે જોયાને
એટલે જ ને હવે બાકી તો કઈ થાય નહી ઓછામાં ઓછું ત્રીસ ત્રીસ પાંત્રીસ હજારનું બજેટ હોય તો કંઈક આપડે હાત આઠ દિવસ હરખા થઈ ગયા.
હમ્મ.
બાકી તો એટલું કઈ હોય નહી આમાં
હા આ.
હું આવે તમારે બીએસસી માં હું આવે ભણવાનું?
અમારે બીએસસીમાં એડવાસ ઓર્ગેનિક કેમેસ્ટ્રી ભણીએ એમા મારે કેમેસ્ટ્રીને એવું બધું ભણવાનું આવે
અને તમારી યુનિવર્સિટી નામ શું છે?
અમારી યુનિવર્સિટીનું નામ સરદાર પટેલ
હા, અને કયો ડિપાર્ટમેન્ટ?
સિસ્ટ ડિપાર્ટમેન્ટ.
સિસ્ટ ડિપાર્ટમેન્ટ. અ હ. એમાં આવું બધી આવે ઓર્ગેનિક કેમિસ્ટ્રી.
એડવાન્સ ઓર્ગેનિક કેમેસ્ટ્રી. માસ્ટર લેવલ નો કોર્સ.
એવું? હમણાં નવો નવો ચાલુ થયો લાગે કેમ કે મેં પેલા નામ હંબાળ્યું નઈ.
હા નવો નવો જ ચાલુ થયો બેચલરમાં બાકી માસ્ટરમાં હાલતોતો.
હઅ. તો માસ્ટર બેચલર ના હોય ને ડાયરેક્ટ માસ્ટર કઈ રીતના કરવાનું બીજે વિષયમાંથી?
ના બીએસસી કેમેસ્ટ્રીમાંથી કરવાનો પછી એમાં અપ્લાઈડ કેમિસ્ટ્રી અને એડવાન્સ ઓર્ગેનિક કેમિસ્ટ્રી બે ના ભાગ પડે માસ્ટર માટે. એમાંથી જે કરવું એ કરી હગાય.
અચ્છા! અમારે બી સી એની જેમ કે બી એસ સી આઈ ટી કરી શકાય. એમ એસ સી આઈ ટી છે. એમ સી એ છે એવું બધી અલગ અલગ એમ ટેક છે.
હા, એવું બધું કરી હકાય.
એ તો હવે નોનટેક બેકગ્રાઉન્ડ‌એ કરી હગે એમ સી એ અને એવું બધી તો જે કોમ્પ્યુટર ના આવડતો હોય તો એમ સી એ તો કરી હકે.
હા, અમારે એવું ના ચાલે અમારે પ્રેક્ટિકલ જોયએ બાકી જોબ ના મળે.
પ્રેક્ટિકલ તો અત્યારે બધામાં થઇ ગ્યું. પ્રેક્ટિકલ ને અનુભવ. અનુભવ વગર તો કોઈ આપતા જ નથી જોબ. તો પેલા કેમનો અનુભવ કાઢવો?
એટલે જ ને અમારે નોકરી કરવા હાટું બધું જોઈએ એવું બધુંય.
અહ
એટલે અમારે તો ભણવું પડે.
ધ્યાન વધારે દેવું પડે તમારે.
હા. એકસો બ એકસો અઢાર પીરિઓડિક્ટબલના એ ટર્મના બધાયન અનુભારું બધે વા યાદ રાખવાનો એનો વજન, એનો નંબર
અમ હમ્મ.
એ હુ છે? મેટલ છે? ગેસ છે કે
હા.
એ બધું યાદ રાખવું પડે.
હમ્મ. તમારો વિષય સાયન્સ છે તો સાયન્સનુ બધુંય આવડવું તો જોઈએ ને?
પણ થોડુંક એડવાન્સ લેવલનું માસ્ટર લેવલનું આવે એટલે વધારે યાદ રાખવું પડે ને.
હા એજને કે તમારે સાયન્સમાં છે તો વધારે કંઈની મહેનત કર્યા રાખવાની એટલે મળી જાય નોકરી બોકરી હારી એટલે પછી શેરબજારમાં મારવાનું
નોકરી નોકરી હારી મળી જાય તો પહેલાં લગ્ન તો કરવા પડે ને? શેરબજારમાં તો આપણે પાછી નોકરી મૂકી દેવી પડે.
પેલા એમ કરવાનું કાં ઓલું કરી લેવાનું. એક આધી ગોત લેવાનું ભાઇ અગારી. ભાઈ પછી ઉપાધી નય. ભલે શેરબજારમાં હારી જાવ.
હા પછી પ્રેમાનંદજી પાહે ભાગી જવાનું.
ગિરનારમાંય હાલે ઈ તો આપડે ગિરનાર નજીક જ છેને આપડે જુનાગઢમાં.
આપડા ગિરનારમાં કરપ્શન વધારે છે પણ વાંહે પ્રેમાનંદ પાહે કરપ્શન નથી ને?
હા ઈ પણ સે હવે.
ગિરનારમાં હું કરપ્શન વધારે છે. પૈસા જોઈએ
હા. . હા એ સે પણ હવે એમાં બધી આપણામાં ગુણય હોવા જોઈએ ને. આ તો હવાર ઊઠીને કાંડ કરવા હોય તો પછી કઈ રીતના એવું થાય?
ના ના આપડે સીધા માણસો. આપડે ક્યાં કાંડ કરીએ?
હમ્મ.
આપણે ભગવાનના માણસો.
હા એટલે તો આપડે આખી રાઈત રખડતા હોય પાચ પાંચ વાગ્યા હુધી. તે હુ તો હોય.
ના ના એતો હવારે ઉઠીને ભગવાનની ભક્તિ કરવી હોયને એટલે ઘાયેતા કે હોય હુએ નહી.
હમણાં જ ફૂટબોલની મેચ હાલે ખબર હે?
ફિફા વર્લ્ડકપ ને? હા હા વિવા હાટું તમ જાઈ ગયે, આજ રાતેે ફાઈનલ હૈ ને,
હા.
અમે એવા હાટુ તો રાતા આખી જાય
કઈ નઈ જોઈ નાખવાનું બીજું કઈ નો હોય એમ.
એટલે જ ને રાઈતે ઈમેસ હોય એટલે રાઈતે આખે જાઈ ગ્યે એટલે હવારે પછી પૂજા કઈને હોઈ જાય ભગવાનની.
અ એ વાત હાચી.
પછી બે ત્રણ વાગે ઉઠીયે.
હ કઈ નઈ સારું હાલો તો રાખો પછી ક્યારેક કરશું આપડે.
હા.
એ હા.